કેમ છો ભાઈ..
સારું ને મજા માં હું કરાયવુ કોલેજ માં
આરામ
કોલેજ મા સુ કરાયેલું આજે
આજે કોલેજમાં લેક્ચર આવેલા છે પેલો લેક્ચર તો દક્ષા મેમનો હતો.
મજા આવી કે
હા દક્ષામેમ ભણાવે તો મજા આવે જ દક્ષા મેમ ભણાવે તો તો બઉુ મજા આ આવી આજે તું ક્યા કે આજે કોલેજ ની આવ્યો હતો.
આવેલો પેલા લેક્ચર મોડે થી આવેલો
હા એટલે પેલા લેક્ચર મેં ફિનિશ કર્યો ને પછી બીજા લેક્ચરમાં હું ઘરે આવ્યા કરેલો
એસીપી હું ચલાવે ને હું નહી ચલાવે તે તો કઈ ખબર જ નહી પડે
કીસી ભી સર કે
હા
એ સર હા જરાક દાખલા એવા ભણાવે કે મને બી નહી ખબર પડે એમાં
બેસીની ભાણ ત હાર લાગેને કમપ્લેન કરાવવા પડે
કમ્પ્લેન કરવાની એની કમ્પ્લેટ ક્યા કરવાનું એ તો ચાલશે હ હજુ એ તો હજુ ખાલી બે એક દિવસ તો થયા જોને દાખલા ચલાવતા પેલા પેલા ચાપાની રિ સર તો આવે જ ઈ
ન તો કાઢી જ મુકવા જેવું છે કૃપાલી મેમ હારા હતા
હા તો શું કે ભાઈ આપડે ભાઈ કઈક કરીએ કે એમ
હા તો કરીે જ ને આ આજ નો દિવસ નહી લીધો ને કાલે નો પરમ દિવસે લેકચર છે ને
પરમ જેશે એનો લેક્ચર કદાચીત નથી બે દિવસ નથી પાછા પછી
એનો બુધવાર થી છે બુધવારથી
હા તો એ બુધવારે ની આવ્યો ને પછી ગુરવાર જઈ ને આપણે કહેવાનું કે આ લેક્ચર તો ચાલતો જ નથી. અમે હાનિ ફીસ ભરી એમ
હમ
શું થ કે એ જો બુધવારે નહી આવે ને તો આપડે કહીએ. ત્યાં ઓફિસ માં જઈ ને સ્ટાફ રૂમમાં કે આ તો લેક્ચર લેવાની આવે લેક્ચર ચાલતો જ નથી. તમે ફી સાની ભરતા છે.
તો શું કે.
પ્રિન્સિપાલ ને તો વાત કરવું પડશે.
હા આવી રીતે થોડી ચાલશે તમને બીજા કોઈ આપો આ વિષયમાં ટીચર‍ બે રેગ્યુલર એમને ભણાવે.
પ્રિન્સિપલ ને વાત કરીને ઈવને કઢાવો કઢાઈ મૂકો જોઈએ.
હા. બરાબર છે એને કઢાવવા પડે આપડે. તો સો સો સો સોમવારે હું શું કે તું. આપડે બધા પેલું કરીએે મિટિંગ જેવી.
હા વાત કરીએ ને પ્રિન્સિપલને કઢાવી ને કૃપાલી મેમને મુકાવએે.
હા એને એ કેટલા લે તો બી માં લે સી માં લઈ પછી. તો એમાં કાંથી લેવાની એને કે આપડા કમ્બાઇન કરીને ભણાવે તો બી અપ
હા એમ તો આપડે એટલે કૃપાલી મેમને વાત કરીએ તો એમ કે કે પ્રિન્સિપલ સર ને વાત કરીએ પછી જ નહી આવે.
આ એવું કઈ કે સાચું કઈ આપડે તા વાત કરી લઈએ પ્રિ સર અમને કૃપાલીમ એમ જ ભણ તો જ અમ જ પડતી એમને તેમ તેમને આમ આપડે કરીએ.
એ બી છે.
હા તો જ કઈ થાય તો તું મેં તો તૈયાર તુંને મેં તૈયાર પેલા ધનંજલ ને કેવાય એવી તૈયાર થઇ જાય માલવીક છે ને એ બધા પણ તું તારી ગંગને તૈયાર કર ની.
કોઈ ઓફિસમાં આવવા નહી માંગે એટલે જ નહી.
હું ઓફિસ માં હું એ બધા જ આવ્યા તો બધા આવ્યા ત ખાલી તૈયાર તો કર.
નહીં આવે કોઈ બધા ગભરાય.
એ તો ભાઈ એ લોકો એ લોકો ને એવું હોય તો ગભરાટ કરવા પડે આપડે જે નહી આવે ભાઈ તેને પેલું કેવાનું વારી.
હમ્મ એવી છે.
હા કેમ કે એ એ લોકો તો ભણવાની ચા પડ આપડે જેવા આપડા જેવા હોય ભણવા માંગે તે એ લોકો ને તો થોડી ચાલે. દેવાની મારી ગેરંટી મેં તૈયાર કરાવ દેમ દેવાંગને છે અનેને પેલા બારગાં ને છે મેં ગેરેન્ટ્રી લેમ બસ.
દેવાંગ જોડે વાત કરીએ.
આ તે દેવાંગ તો તૈયાર મેં તો એને સાથે વાત બી કરી ચૂકી એતો
હા હા હે.
પેલા બ્લુટૂથ ખોઈ ગેલા ને તમારા. ઘેરવાળા ઘેરવાળા માં કામ કરે તો એ જ મૂકી રાખેલ હશે. અમે અહીંય હો દીયા કરીએ.
ખાવાનું પછી બનાવ્યું કે નહી બનાવ્યું.
બનાઈ ગયેલો ખાતો છે.
ખાતો છે અમને જમવા બેસી ગયેલ છે.
હમ્મ.
હા.
પછી પેલા તારા ફ્રેન્ડ એ પેલા પેલી સાઈડ છે તેને કે જે એ લોકો બી તૈયાર થઈ જાય.
હા ઘસ માં કેવા ને ઘલ્સમાં તો આવવા તૈયાર લોકો ગમે ત્યારે
ગમે ત્યારે એ તો દસ વીસ થઈ ગયા તો બહ થઈ ગયા તને કેટલા જોઈએ હજુ કેટલા જોઈએ
બસ એટલે આપડેને વાત કરીએ તો નીકળી હ તો પ્રિન્સિપલ પણ એને પ્રિન્સિપલને કહેવાનો મતલબ એવું છે. કે જો મે લેક્ચર નહી લેવા તમે બેસીને કરાશુ એમ કે
હા અમારો અમારો લેક્ચર એમાં જાયા કરતા તમે તો આવતા નથી એમ બી તમને બહ કામ છે હા મ લાગે ટેક્સ માં કોઈ સર ટીચર જ નહી મળે એટલે ઓડિટિંગ એકાઉન્ટમાં
હમ
સર ટીચર નહી મળે કે કૃપાલી ને બધું ફોંપી દે એ લોકો
એજ ને પ્રિન્સિપલ ને ક સર તમારે તમે નહી આવે એટલે અમારા ઓડિટ નું લેક્ચર બગડતું છે.
હા
મે એમાં અમને કઈ આવડે નહી નવું સબ્જેક્ટ છે એટલે એ તો ભણવું પડે
હાડવી છે.
હા
હા ઈઝી થોડી છે.
ઇઝી રહેતે તો માને ભ જતે ગિરેવાજી ભી લતે
હા એમાં તો બધાની એટી કીટીવીી કેટલી આવે
એજને,
હા ને પ્રિન્સિપલ તોા લગીને લાગી નઈ દરરોજ લેક્ચર લેવા આવે કેમ કે એને કામ પડ્યા કરે ને તો નહી આવી શકે એમ
ને પેલા છોકરાને પહતી દિવસ ઉભો કરેલો તું હતો તું નહ હતો. તો એમ કે હા મેંજ કેમ કે પેલા છોકરાનેથી જસ ઉભો કરલા ઉભો કરને એમ કે કેટલા લેચ્યા પ્યા એમ કે એમ કે સર મેં હજુ બેજ પ્યા તો એ પેલા મેં જો મન ઉભો કરતા ને તમે લેટા જ ને મેં હું કતા ખબર હ ને કે સર તમે લેક્ચરસ કેટલા ચલાવ્યા કૃપાલી મેમાં ત્યારે ખાલી પાંચ છ લેકચર ચાલેલા અને તમે તો આવ્યા જ ને
તે દિવસે જે દિવસે ઉઊભો કરેલ તે દિવસે પેલી વાર તો આવ્યો ક્લાસ માં
હા એ પોતે જ પેલી વાર આવ મેં બી એમ જ કર્યો સર તમે લેક્ચર કેટલા લીધા પેલા પૂરો ગભરાઈ જયો કેટલો
કોને ઉભ કોને ઉભો કરેલો કોને ઉભો કરેલો
કરતો કોઈ ધરમ પૂર ન છોકરો તેનો બકરા લેતો જરા એ લોકો હું ગભરાય
બચ્ચે વચ્ચે બેસી રહેતે હૈ કે
ના એ અરે કોઈ વખત જ ક્લાસ માં આવે બહુ ખાસ કરીને નહી આવે
હા એનસી વાળા હઉસતો હતો.
એનસીસી વાળા પણ નહ હતા એમાં
હા તો ધ્રુવ હશે એનસીસી વાળાની હશે.
ધ્રુવ બ્રુવ નહ કોઈ હતું તું ઓળખે જ નહી પેલી વાત કોઈ અલગ જ હતું.
નઈ એટલે મેં ધરમપુર થી જમ પણ
એટલે ધરમપુર ના એ ધરમપુર નો છે કે તે એટલે મે એમાં જ કીધું પણ એ હોસ્ટેલમાં જ એવો રહેતો છે.
હા તો તો નહી ઓળખું
હા એનો ઉભો કરેલોલે ગભરાઈ જેવ ગેલો આમ કેટલા લેચર ભ એ અત્યારેને
બનને બરાબર લે
પેલે તું હતો જ નહી તો હું
પેલા લોકો લડાઈ કરવા આવેલા હતા એમ કે મેં પ્રિન્સિપલ કે તમે પ્રિન્સિપલ કે પહેલા યનિવર્સિટી વાળા એ રીતે મેં ભી લેતેે એ લોકોને
હા હ શું એ બબાલ કરવા આવલા હતા પેલા લોકો પ્રિન્સિપલ પ્રિન્સિપલ ને ધમકાવવા લાગે
હા ઉપરથી એમ કે મે તમે પ્રિન્સિપલ કે યુનિવર્સિટી વાળા પ્રિન્સિપલ
હા
એઈ નહી આપડે હો જઈએ
આપડે પણ કીએ આવું તો નઈ ચાલે હે
સર અમારું લેક્ચર બગડે
ના ના આપડે ટાઈમ બી બગડે આજે બી લે ચલ લેવા નહી આવ્યો
નીચે આયવો નહી
હા ટાય તો દક્ષા મેમે પછી આવીને લઈ ગઈ
ત્યાંથી કઈ ને મોક કે ન લેવાનાચ
હા પાછ કઈને મોકલી નથી લેવાનો આપડો ટાઈમ બગાડે આપડે કઈ નજીક થોડી આવી
જો નહી લેવાનું હોય તો કૃપાલી મેમને મોકલી દે દિવ
હા નમ તો અમને એવું ટાઈમ ટેબલ સેટ કરી આપ કે જયારે મેમનો તો આ બી માં લેક્ચર હોય ને ત્યારે અમારો અં લેક્ચર એટલે કમ્બાઇનમાં કરીને ભણાવી દી
હાલેથી દસ દસેક જણને ઉભો કર નહી મેં પોતે જઈને વાત કર
દસ હું તું તૈયાર તું કોની વાત કરે મેં છે ધનંજય છે માલવી છે હજુ કોને ઉભો કરું તું બોલી દેવાંગ છે બારગવ છે બીજું કોને તું છે છ લે આ તું ગર્લ્સ ને દસકાન ઉભો કરી દે તે થઈ જાય એટલે વીસ જના ભી થઈ ગયા ને આપડે પ
તું ખાલી વધ વધારે નહી ખાલી તું દસ મે તો પંદર જણ ને ઉભો કર બાકી બધું મેં વાત કર કોઈ વાત ન કરે મેં ખાલી ખાલી એ લોકો પાછળ આવું જો મારા પાછળ
તારા તૈયાર રેહન બી છે અરે રેહાન ભી લે અને હિરન ને ભી લઈ લેમ બસ તું કઈ તો
હમ સોમવારે બધાને તૈયાર કરે ગ્રુપના મેં એમાં મેસેજ કી દે
ગ્રુપ વ્રુપ બનાવવાનો કોઈ જોડા હ નહી તો બધા એમ મજાકમાં લયા કરે એને આગળ તતા ડાયરેક્ટ કહેવાનું ને એમ કરીને કળાઈ મલવાનું એને હા
સોમવારે જઈએ કે જે દિવસે લેક્ચર છે તે દિવસે જઈએ
ટીડીએસ એ જયા હતા પછી લેક્ચર જ જાતો રહે એના કરતા સ મંગળ સોમવારે મનાવીને મંગળવારે જાય એવું કરીએ
હા સરને કે સાર તમે કા તો પ્રોફેસર બદલો કા તો પેલો ટાઈમિંગ ચેન્જ કરો
હા અમારો ને તો અમને કૃપાલી મેમ ભણાવ તેજ આપી દેવ ને તો બીજા સર ઉપલબ્ધ હોય તો એમને કેવો
એજ ને એમ કે તો કાતો પ્રોફેસર બદલી કાઢો કા તો તમને પોસાતું હોય તો તમે ટાઈમિંગ ચેન્જ કરીને તમે જે કામમાં ફ્રી હોય તે તે ટાઈમે તમે પડાવવા આવ
પેલી વાત ત એમ કે ચાપાને રસ નહી ભણવા આવે તે જ બરાબર છે
હા એ તો એ બી છે આવીને કઈ બળબડ બડબડ કર્યા કરે
હા અમને એવો ટાઈમ ટેબલ સેટ કરી આપો કે જેમ અમને ભણાવી શકે એમ
હમ ક તો મોડ પર જ કે જે એવું ટાઈમ ટેબલ સેટ કરી દો જેમાં તમે આવે જ નહી
બરાબર છે
એમ બી આવીને શું કરે
હા
બીજો કોલ કરીએ તો
હા ચાલ તો કઈ નઈ મળીએ આપડે
હમ